હલો. !
હલો!
કેમ છો.?
બસ એકદમ મજામાં તમે કેમ છો અવાજ આવે છે મારો બરાબર.?
હા એકદમ બરાબરબર છે.
બોલો બોલો કેમ યાદ કરે આજે મને.?
બસ જો આજે ઘણા ટાઈમ પછી ફ્રી થઈ તો એવું થયું કે ચલો યાદ કરીએ કેમ કે બહુ બધા સમયથી વાત નહોતી થઈ. એટલે આમ કેવું દરરોજ આપણે આપણી લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છીએ ને કે આમ ટાઈમ જ નથી મળતો ઘણી વખત આમ યાદ કરતા હોય મન માં કે આપડે બાળપણમાં સાથે કેવી રીતે રમતા એ બધું. પણ આમ એવું યાદ કરી કરીને પણ એમ થાય કે ચલો કોલ કરીએ કરીએ પણ એવું થાય કે નિરાતે ફ્રી થસું ત્યારે કરશું અને એમ કરતા કરતા ઘણો ટાઈમ જતો રહેશે વાત કરવામાં.
જી જી સાવ સાચી વાત કરી નાનપણમાં કેવા મજા કરતા ભેગા રમતા. દિવસો કેવા પસાર થઈ જતા સવારથી સાંજ ક્યાં જઈ જતી ખબર જ નહોતી પડતી. હવે તો એટલું બધું આગળ કેવાય ને જવાબદારી આવી ગઈ છે લગ્ન થયા પછી એટલે છોકરા ને ઘર ને વર ને બધું ચાલ્યા જ રાખે છે. બરાબર ને તમાર શું કેવું છે.?
સાચી વાત છે એવું જ લાગે કે મતલબ આપણને આપણા પોતાના માટે જ સમય નથી એવું લાગે. કે આપણને એવું થાય કે ના ના આપણા માટે કઈ કરવું હોય ને તો એ થયા કરશે પછી થશે એમ. હમ. અને બધા છોકરાઓ પણ કેવું મોટા થયા ને તો પોતાના ફ્રેન્ડ સર્કલમાં હોય અને રમતા હોય આખો દિવસ એમની જોડે વાતો કરતા હોય. અને આપણા પતિ પણ ઓફિસે જતા રહે એટલે આપણેે આમ ફ્રી જોઈએ પણ ઘરનું કામ એટ એટલું બધું હોય ને કે આપણને મતલબ એવું થાય કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા એમ પેલા જે કે આપણે જયારે પણ ઈચ્છા થાય ત્યારે આપણા ફ્રેન્ડસ જોડે વાત કરી લેતા હતા. અને હવે જવાબદારી એટલી હોય છે કે એ એ સમય જ નથી મળતો એમ.
બરાબર.
તમારો અવાજ હા તમારો અવાજ નથી આવી રહ્યો.
હા મને અવાજ જોતો રહ્યો તમારો બોલો બોલો
હા હા. શું ચાલે તમારે?
બસ જોવો ચાલે છે. કય નય છોકરાઓની પરીક્ષા ચાલુ છે. એટલે પોતાની માટે તો સમય હોય જ નય આપણી પાસે. એટલે ચાલ્યા કરે છે આખો દિવસ કઈક ને કઈક કઈક ને કઈક ચાલતું હોય. પણ સાથે સાથે હવે શું આપણે મોટા થયા હોય એટલે આપણી જવાબદારી બી વધી જાય. ઘર પણ જોવું પડે અને છોકરાઓનું બી જોવું પડે. આખો દિવસ સ્કૂલ ને, કોલેજ ને ક્લાસ ને બધું આવેને-જાય ને ટિફિન આપું ને જમવાનું આપોને, નાસ્તો આપો ને, એજ ચાલ્યા રાખે છે. તમારું શું? ચાલે છે. તમારા છોકરાઓ નું ભણવાનું કેવું ચાલે છે?
અ એમનું પણ સારું ચાલે છે એટલે આમ કેવું નાના હતા ને ત્યારે પણને એવું થતું કે આ ભણ ભણવાની જવાબદારી સૌથી મોટી છે એવું લાગતું. અને હવે ખબર પડે છે કે એ તો કંઈ જવાબદારી એટલી બધી હતી જ નય. ખાલી એક આપણે આપણું ભણવાનું કરવાનું હતું, બીજું કંઈ જ કરવાનું નતું. અને ત્યારે એવું થતું હતું કે આમાંથી જલ્દી છૂટયે આ જવાબદારી માંથી તો સારું. પણ હવે એ યાદ આવે છે કે એ જવાબદારી આના કરતા વધારે સારી હતી. અને આમ કેવું કે હવે છોકરાઓને ભણાવીએ ને તો પણ એવું થાય કે આખો દિવસ એમાં ને એમાં રહીએ અને જો આપણે સાથે કે ના બેસીએ ને તો હવે અત્યારના છોકરાઓ આપણે એકલા ભણી લેતા હતા. હવે અત્યારના છોકરાઓ તો જાતે ભણતા જ નથી. બાજુમાં એ એની જાતે હોમવર્ક કરે ને તો પણ બાજુમાં તો બેસવું જ પડે. એટલે આમ ફ્રી હોઈએ પણ આમ ના એની સામે મોબાઈલ આપણા હાથમાં ના લઈ શકીએ, આપડે કોઈ જોડે વાતો કરવા બેસી જઈએ. કે મોબાઈલમાં કઈ રીલ્સ જોવા બેસી જઈએ ને તો પછી એમનું ધ્યાન પણ એ મારે અને એ હોમવર્ક ના કરે. એટલે આપણે એમ કન્ટિન્યુઅસલી કેવું કે કંઈક બુક રીડ કરવા, કે ન્યુઝપેપર લઈને એની બાજુમાં જ બેસવું. પડે એવું થાય અને બાકી જ બસ જોઈએ જ બધાની રસોઈ, નાસ્તા અને ઘરનું કામ. કઈ શાકભાજી લેવા જાવી આજ તો આજે તો મતલબ ટ્રાફિક પણ એટલો હોય છે ને કે કઈ લેવા જઈએ તો કે સેજે મતલબ તમે કલાક તો થઈએ જ તમે થોડુંક પણ કરિયાણું, શાભાજી એવું લેવા જાવ ને તો એટલે ખરેખર આમ, આપણી લાઈફ અ ઘરે રહેવા છતાં પણ બો બીઝી બીઝી રેય છે, તમારે શું ચાલે?
હા, સાવ સાચી વાત કીધી તમેં. આપડે નાના હતા ને ત્યારે એવું જ થતું. કે આ લાઈફ તો કેવી છે ને આખો દિવસ મમ્મી ને પપ્પા કે છે, ભણ્યા કરો, ભણ્યા કરો. કરો. સાવ સાચી વાત છે, ત્યારે એવું લાગતું હતું કે આ કેટલું ત્રાસ આપે છે અમને. અને આપ આખો દિવસ એનું એઈ જ ક્યાં કરે છે, જરાય રમવા નથી જવા દેતા અને તો બી આપણે ઘણું આપણું બાળપણ એક રીતે જોવા જઈએ ને તો આપણે બધી મજા માણી છે. રમવાથી માંડીને, ભણવાથી માંડીને બધું જાતે કરી લેતા. નથી, મા-બાપ ને ક્યારે મને નથી યાદ. કે ક્યારે અમને મમ્મી-પપ્પા એ વઢવાની જરૂર પડી હોય. કે આપણને આમ જરાક ક્યારેક લાગે ને, કે મસ્તી કરે છેને આમ ખાલી જોઈ લે ને આપણી સામે તોય આપડે એકદમ સીધા ડોરી જેવા થઇ જઈએ. હવે ના છોકરાઓ તો એવા છે કે આંખો કાઢીને હાથમાં આપી દેય ને તોય કેસે કે આ શું શું કરે છે એવું શાનિ માટે મને વઢે છે. તો ત્યારની જવાબદારી આપણને ઈ ટાઈમે બો લાગતી હતી. કે સાચી વાત છે. કેટલું ભણવાનું હોય છે? બધું મને જ કરવાનું હોય છે. પણ હવે એ જવાબદારી જે હતી ને એ ઉલ્સ ખરેખર જે તમે કહ્યું ને કે એ જવાબદારી તો જાણે કંઈ હતી જ નહીં. આખો દિવસ તમે સવાર થી લઈ ને હવે લગ્ન પછી તો હજી એ જવાબદારી વધી ગઈ છે. સવારથી લઈને રાત સુધી, ક્યાં સાંજ રાત પડે છે કંઈ સમજાતું નથી. એ દરમિયાન બી આપણે ઘરનું બી જોવું, શાકભાજી એ લેવા જે તમે કીધું. મારું બી ઈ જ રૂટીન છે આખો દિવસ ઈ નું ઈ જ ચાલ્યા કરે. કરિયાણા લેવા જાઓ, શાકભાજી લેઓ ને, ફ્રૂટ લેવો ને. બધું સાચવો ને, રસોઈ કરો ને, ઘર સાચવો, બધું એનું ઈ જ. તો હવે શું થાય, પણ હજી કઈ.
તમારો અવાજ નથી આવી રહ્યો. તમારો અવાજ નથી આવી રહ્યો.